હલો હેલો હલો, અવાજ આવે છે મારો? હા હા એ કેમ છે? હલો.
મજા મજામાં છું તું કેમ છે?
હું પણ મજામાં છું કેવું કરે તારે ભણવાનું
મારે તો સારું હાલે છે.
હ હા આ વાતાવરણ હમણાં બહુ ખરાબ હાલે છે.
હા બઉ ખરાબ હાલે છે હમણાં તો વાતાવરણ
હા એજ ને આ પર્યાવરણ નું મહત્વ વિશે આપણે વાત કરીએ.
હા જરૂર આ ખુબ જ મહત્વનો વિષય છે.
હા એજ ને તારા માટે પર્યાવરણ એટલે શું?
મારા માટે પર્યાવરણ એટલે આપડી આસપાસનું બધું જે જેમ કે હવે પાની જમવા કેવાય
હા હા આ બધા વગર જીવન શક્ય નથી હોતું નહી
હા હા બિલકુલ તું કેમ ને તારી વાત સાચી જ છે બિલકુલ પર્યાવરણ આપડે જીવન જીવન જીવ જીવવા માટેની જરૂરિયાત બધી વસ્તુ આપે છે. પર્યાવરણ બહુ બહુ જરૂરી છે સાફ સફાઈ
હા. મારું એજ કેવાનું છે તારી વાત બહુ સાચી છે. શુદ્ધ હવા કેમ જરૂરી છે તમને કઈ ખ્યાલ છે.
હા મને ખ્યાલ છે દૂધ હોવાથી આપનું શરીર તંદુરસ્ત રહે છે એટલા માટે આપણે શુદ્ધ હવા હોવી જરૂરી છે.
હા શું પાણી નું પણ ઘણું મહત્વ છે નઈ
હા હા તારી વાત સો ટકા ની સાચી છે. પાણી વગર એક દિવસ પણ જીવવું મુશ્કેલ થઈ શકે છે.
હા આપડે પાણીનો બગાડ પણ ના કરવો જોઈએ.
હા હા તા તું કેય છે બધુંય સો ટકા અને સાચી વાત છે કારણ કે પાની ખુબ જ અમૂલ્ય
હા એજ ને પાણી તો કુદરતની અમૂલ્ય ભેટ છે. બઉ સાચી વાત કીધુ તે
હા.
વૃક્ષોનું પણ બઉ મહત્વ છે આ બધી વસ્તુમાં પર્યાવરણ માને પાણીમાંને સાથે સાથે વૃક્ષો પણ બોહ જ મહત્વનું છે.
હા તારી વાત સાચી છે વૃક્ષો પણ આપણે સુધ હવા
વૃક્ષો આપે છ
હા અને જો ને વૃક્ષો વરસાદ લેવામાં પણ મદદ કરે છે.
હા હા એજ ને તું કેય છે બોઉ બધી કેવી છે સાચી વાતો જણાવે છે મને એ હ એટલે જ ને દર વકતે ઘણા
હા. દર વર્ષે એક વૃક્ષ રોપવાથી મોટો ફાયદો થઈ શકે છે મારો તો એવું કેવાનું છે બધા જનતાને
હા હા એ બઉ સારી વાત છે બિલકુલ. ના ના પાયો, નાના પાયોથી મોટા પગ પર આવી શકે છે.
હા. પર્યાવરણનું પ્રદુષણ શું હોય તને એનો કઈ ખ્યાલ છે? મેરી વાત તો સાંભળેલીયો અતી પણ મને એનો કઈ ખ્યાલ નથી એવો.
એ જ ને આપડે પર્યાવરણથી તો કેટલું પરિયાવરણ હોય છે તોજ આપણી સેહત પણ બરાબર હોય છે જ્યારે હવે જ્યારે હવે પાણી થાય છે ત્યારે પ્રદૂષણ કહેવાય છે. હર બરોજગાર પણ સારો ની
હા. એજ ને પ્રદુષણ સ્તર લોકો બીમાર પડે છે, પ્રાણીઓને તકલીફ થાય છે અને કુદરતનું સંતુલન બગડે છે.
હા, હા. હવે પ્રદુષણ કેમ થાય છે તને ખ્યાલ છે? હવે તો બહું વધી ગયું છે.
હા, ગાડીઓના ધુમાડો, કારખાનાના ધુમાડા અને ખર્ચો બદલાવાથી પ્રદુષણ થાય
ના, પાણીનું પ્રદુષણને નઈતો અત્યારના પાણી વેરો નાખી દેય છે
હા, એજ ને આ જો ને એટલો વરસાદ આવે છે એટલું શુદ્ધ પાણી આવે છે તો પણ નદી અને તળામાં ગેસલી ગંદગી નાખવાતી હોય છે.
જમીન પ્રદુષણ કેવી રીતે થાય છે? પ્લાસ્ટિક ને એ બધાયથી થાય છે તને એ ખબર છે વસ્તુ નાખવાની જરાક
નું પ્રદુષણ પ્લાસ્ટિક અને રસાયનિક વસ્તુ જમીનમાં નાખવાથી આપડે પ્લાસ્ટિક ને બધું જમીનમાં નાખીએ છીએ ન એટલે જમીનનું પ્રદુષણ થાય છે.
ને આપડે પ્લાસ્ટિકનું ઉપયોગ ઓછો કરવો જોઈએ પ્લાસ્ટિકના ઉપયોગથી તે વસ્ તુ નો ઉપયોગ સાચવા અને પ્યોર અને આપણા ઘરને શુભ્યચાર રાખવામાં આવે છે.
હા એજ ના કાપડની થેલી વાપર વાથી પ્લાસ્ટિક ઓછું થઈ શકે છે મને તો એવું લાગે છે આપે કાપડની જ બધી વસ્તુ વાપરવી જોઈએ પ્લાસ્ટિક સાવ ઓછું વાપરવું જોઈએ ત્યાંથી પ્રદૂષણ તો ઓછું થાય.
હમ્મ, સ્વચ્છવથા
હા.
હા, સ્વચ્છતા થી રોજ ઓછા થાય છે ને આસપાસ સુંદર લાગે છે. બીજે જોયું હજી પણ
આપે છે તો હવે ખુબ જ કારણ કે પાનની અમેં આવજો આવજો, બાય બાય
હા એજ ને આપડે કચરો ક્યાં નાખવો જોઈએ?
આપડ કચરો તો ડસ્ ડસ્ટબિનપે કે કચરા પેટીમાં જ નાખવો જોઈએ જરૂરી છે.
હ
વરસાદનું પાણી બતાવ વુ પણ એ એક એક આદત છે
હા એજ. પક્ષીઓ અને પ્રાણીઓને પણદશન કરવું જોઈએ નહી તારું શું કેહેવાનું છે આ બાબતમાં?
હા વૃક્ષ, પ્રાણી અને અ હોવું
હા એજ ને કારણ કે તેઓ પણ કુદરતનો જ મહત્વનો ભાગ છે મને તો એવું લાગે છે. હા. હમ્મ હમ્મ હા. ઉનાળામાં પક્ષીઓ માટે પાણી મૂકવું જોઈએ મારું તો એવું કહેવાનું છે કારણ કે એ પણ એક કુદરતમાં ભાગ છે. એટલે એનું પણ ધ્યાન રાખજ આપડી ફરજ છે. કારણ કે ઈ તો મુગા પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે. તારો અવાજ નથી આવતો. હા આવે છે, હા આવે છે, શું કેતી તું તું?
હું એમ કઉ છું કે શાળામાં પણ પ્રદુષણ વિશ આપણે કરવામાં આવે છે પણ આપણા આટ વાર લાગે છે
શિક્ષક આ બધી સારી આદતો શીખવાડે તો છે પણ આપડી ફરજ એ છે કે તેને મહત્વપૂર્ણ ધ્યાન આપીને સાંભળવી અને એનું પાલન કરું છું. હા એજ ને ઘર થી સારી આદ તો સારું થાય છે. આપડે ઘરથી જ બધી વસ્તુ સરૂ થાય છે ઘરના આપણે શું શીખડ આપણા માતા પિતા શું શીખવાવે છે? બધું શિક્ષક ને બધા બધું શીખવે છે પણ આપડે પણ એ વસ્તુ પાલન કરવું એ આપડા હાથમાં છે.
હા જરૂર પરીવારને પરિવાર પ્રદુષણ બચાવું કોની જવાબદારી છે? કે દર વખતે ગદકી માંથી
હા પર્યાવરણ બચાવું એ આપડી જ જવાબદારી છે, દરેક નાગરિક ની જવાબદારી છે. મારું તો એવું જ કહેવાનું છે.
દરેક નાગરિક અને માત્ર સંસ્કાર થી બધુ થાય શકે છે.
હા. બધી સાથે મળીને કામ કરવું પડે માત્ર સંસ્કારથી જ કઈ નથી થતું. સરકારથી
જો જો આપ જો આપણેે જ આજ ધ્યાન નહી આપીએ તો શું થાય છે આગળ જાય ને તો પાણી ગમી ગરમી અને ઉભી થાય શકે છે
હા એટલે જ ને આજથી જ શરૂઆત કરવી જોઈએ.
હા આજે નું જ કામ એજ કરવું જ જોઈએ આજે બધાય ને એજ કામ કરવું પડે.
મને વૃક્ષ રોપવાનું બહ ખુબ જ ગમે છે.
હા મને પણ સાફ કર રાખવો બગીચો સાફ રાખ. ઓ.
હા આપડે આપણા મિત્રોને પણ આ વાત સમજાવીશું. કેમ તારું શું કેવાનું.
હા મારું તું કે એજ કેવાનું છે કે આપડે. તેટલા વધારે લોકોને જોડશો એટલું જ સારું રહેશે પ્રકૃતિ માટે.
આ. હા પર્યાવરણ બચાવવું એટલે આપનુંું ભવિષ્ય બચાવવું હું તો એમ જ કઉ છું.
હા હા બિલકુલ ખુબ. સુંદર ખૂબજ અને.
વાહ. હા હા એજ ને બિલકુલ કુદરત નું રક્ષક એટલે જીવન નું રક્ષક. સફ. હા હા.
દર વખતે રોજ એક સારું કામ કામ કરવાથી.
હા. હું પણ એજ માનું છું નાના પ્રયત્નોથી મોટ. મોટો બદલાવ આવે છે આપણે ગમે તેટલું નાની કરીએ એલું નથી કેવુંત. ફૂલ નહી તો ફૂલની પાખડી. આપડે ગમે એ નાની વસ્તુ એક વાર શરૂઆત કરીએ. મોટો બદલાવ આવે છે.
હા વૃક્ષોપણ છે કે ઉભયોગ છે ઓછો કરશું તો જ આપડું. જીવન બદલાશે અને જીવનતો.
હા આજનો આપલો સંવાદ. ખૂબ ઉપયોગી કર્યો નહી.
બહ.
તો આવીને આવી બાજ. હ હા હા
હું પણ તને પાણી બચાવવાની જ આસપાસ સર્જવા રાખવાની સલાહ આપીસ.
હા હા કઈ નઈ એ વાત તારી વાત સાચી છે હું પણ બધા ને શીખ. સલાહ આપીશમારા મિત્રોને. કે રોજ નુ એક તો વૃક્ષ વાવવું જ જોઈએ આપડે
હા એ જ ને. વાવું જોઇ એ બીજું શું.
સર.
જે આપણા બહેન ભાઈઓ છે. અને આપણી આજુબાજુના હરેક તમામ.
પ
ના જોયા અને.